હા છો બેન હું પણ મજા. જમા છું મારી અવાજ તમને આવે છે.
હા આવતી છે હું કેતી હતી કે આજે આ આપરે છે ને પર્યાવરણ અને પ્રદૂષણ વિષય પર થોડી ચર્ચા કરીએ.
ઓકે તો તમને ખબર છે કે પર્યાવરણ અને પ્રદુષણ શું છે તેના વિશે મને ઝેરીક માહિતી આપો ને.
જો પર્યાવરણ એટલે આપડી આપણી આજુબાજુનું વાતાવરણ ને એ વાતાવરણ છે ને હમણે એટલું પ્રદુષિત થઈ રહ્યું છે ને કે તેના લીધે વાતાવરણ ની આબોહવા બદલાયા જ. કરતી રહે જોવા મળે છે આપ હવે આપડે આમે સીઝન ચાલતી છે. એટલે ઉનાળો આવી ગયો પણ એટલો બધો વરસાદને એવું પડતું છે કે હવે મેની સિઝન છે કે ચોમાસું છે ખબર જ નહી પડે એવું થઈ ગયું છે હવે તો તમને શું લાગે છે?
હા, તમે જે કીધું તો ખૂબ જ સરસ વાત છે પરંતુ મને તો એવું લાગે છે કે પર્યાવરણ એ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વની એક મુદ્દો છે અ જો અમે જોઈએ તો તેમાં હવા, પાણી અને જમીન. આવે છે અને તેને સ્વચ્છ રાખવું એ ખૂબ જ જરૂરી છે પરંતુ આપણે જો પર્યાવરણને પ્રદૂષિત કરતા રહીએ તો તે ગંદુ બની જાય છે આથી માનવ જીવન પર એ ખરાબ અસર થાય છે જેના કારણે મનુષ્ જેના મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તેને તકલીફ પહોંચે છે તેના પછી હવા પ્રદૂષણ માટે શહેરોમાં વધતું જાય છે કારણ કે તેમાં વાહનોની ધુમાડો પછી ફેક્ટરીઓ તેના મુખ્ય કારણે બની ગયું છે જેના કારણે તેમની નજીકનો આબોહવાને કારણે તેને પ્રદૂષણમાં વધારો થવા લાગે છે જેથી પર્યાવરણનું જીવન એ સંકટમાં થતી જાય છે અને પાણી પ્રદૂષણથી તો. પીવાનું અ અ અસુરક્ષિત બને છે કારણ કે નદીઓમાં ગંદકી નાખવાથી નુકસાન થાય છે અને. તેમ્ની જીવન ચેલીઓ વધવના વધવા લાગે છે. નદીઓમાં ગંદકી કઈ રીતે ફેલે? છે જેમ કે જે ગામડાઓના લોકો એ લોકની ઘર ઘ નાલ્લી હોય તો એ લોકો પોતાની આજુબાજુ નદી તળાવમાં જઈને કાપડ ધોવે, ઢોરને નવરાવે ત્યાર પછી નાના બાળકોને નવરા વે તેના કારણે એ પાણી ત્યાં ફસાઈ રહેલું છે. અને નીકળવાનું કંઈ જગ્યા નહીં મળ તું હોય તો એટલા માટે ત્યાંના લોકોને બીમારી થાય. પછી ચામડી રોગ થાય જેના કારણે તે લોકોના ઘરે સુધે ફેલાઈ જાય. છે. અને આવી મુશ કેલીઓથી બચવા માટે તેને લોકને સુરક્ષિત રહેવું જોઈએ ને અને સરકાર દ્વારા પણ તેલ તેઓને નિર્ણય આપવો જોઈએ કે હા હવે ગામના ગામના વિસ્તાર માં દવા નાખો. તો એ ખૂબ જ જરૂરી છે. આના ઉપર તમારો શું વિચાર છે? અને તમને શું લાગે છે કે પર્યાવરણને પ્રદુષિત થાવાથી અટકાવું જોઈએ છે?
હા તમારી વાત તો એકદમ સાચી જ છે. જો આપડે પર્યાવરણ ને પ્રદુષિત થતું બચાવુ જ જોઈએ ને એ માટે આપણી સરકાર બી ઘણા બધા કાર્યો કરી રહી છે. શાળાઓમાં કોલ કોલેજોમાં અ-પછી આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘણી બધી જગ્યાએ પર્યાવરણ બ ચાવો વિષય પર અ ઘણા બધા આંદોલનો કરી રહી છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ ના પ્રદુષણને અટકાવવા માટે જાગૃતિ વધે એ માટે અ શાળાઓમાં પર્યાવરણ બચાવો વિષય નિબંધ સ્પર્ધા પછી, પ્રકૃતિવ સ્પર્ધા છે. ચિત્ર સ્પર્ધા એવી રીતના બાળકોમાં પર્યાવરણ બચાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે કે જેથી આપણું ભવિષ્ય ઉજ્જવળ બને અને પર્યાવરણને આપણે બચાવી શકીએ. અને તમે વાત કરી તે પ્રમાણે જો અવે છે ને અ પર્યાવરણ એટલું બધું પ્રદુષિત થઈ રહ્યું ને એટલે આપણા જે અસ આબોહવામાં જે સી ઓ થ્રી એટલે ઓઝણનું સ્થળ છે કે જે આપણા સૂર્યના જે પાાર જામલી કિરણો છે કે તે ખતરનાક કિરણો કે આપણા પર પડે એ કિરણ સૂર્યના તો આપણી ચામડી બી બળી જાય તો તે ઓઝનનું સ્થળ છે ને તેને પર્યાવરણ અ પર્યાવરણના પ્રદૂષણથી તે સ્થળ નાશ પામી રહ્યું છે. સૂર્યના જે પાળેજામલી કિરણો છે તે સીધા આપણા સ્કીન પર આપણી ચામડી પર પડવા લાગ્યા છે. તો તેના લીધે હવે ચામડીના રોગો તમે કીધું તે પ્રમાણે લોકોમાં ઘણા બધા આમ નવા નવા રોગો ચામડીના ફેલાવવા લાગ્યા કે તે વિષય પર આપણને કોઈ જાણકારી જ નથી. પછી આપણે વાત કરીએ તો હવે પ્રદૂષણના લીધે છે કે પછી માણસની ભૂલના લીધે પણ અ જાતું બે હજાર ઓગણીસ વીસ ના સમયમાં આવ્યું હતું કોરોના કોવિડ નાઈન્ટિન જેવી કપરી પરિસ્થિતિને આપણે સામનો કરવા પડ્યો. જો માણસ માનવી જો સુખી અને સમૃદ્ધ જીવન જીવવા ઈચ્છે તો તેને પર્યાવરણને બચાવવું જ પડે અને પર્યાવરણ બચાવવા માટે એને પ્રદુષણ અટકાવવું પડે. પછી એ પ્રદૂષણ અ ઘણી રીતના કરે છે. તો વાયુનું પ્રદુષણ થાય છે. ઘોઘાટ કરે હવે તો લાઉડ સ્પીકર જ્યાં જોઈએ ત્યાં જરાક કોઈની બડ્ડડે પાર્ટી હોય કે પછી કોઈ પણ પ્રસંગ હોય એટલે ડીજે ને લઈ જાવ એટલે ધોની પ્રદુષણ કરે. પછી પાણી પ્રદુષણ, હવાનું પ્રદુષણ કરે. અવે એટલા બધા સાધનો જાય હોય માણસ ઘરેથી નીકળે તો એક જ જગ્યાએ બે જણા જવાના હોય તે પણ બન્ને જણા અલગ અલગ વાહન લઈને જાય એટલે હવાનું પ્રદુષણ કરે કેમકે વાહનોથી આ લોકો પેટ્રોલ ડીઝલ પછી એવું વપરાઈ જાય વધારે તો તેની બી અખૂટ પર્યાવરણમાં સર્જાય પછી આપડે વાત કરીએ તો આપડા બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ઘણો બધો છે એટલે કંપની ફેક્ટરીઓમાંથી જે કેમિકલ હોય ગંદુ પાણી કે નદી નાળામાં એ લોકો છોડી દે એટલે આપણને પીવાનું પાણી પણ ચોખ્ખું મળતું નથી અને આપણે તે પાણી અ ઘણું બધું રિસાયકલ કરીને પીતા હોઈએ છે પણ તેમાં જે કેમિકલના જે માં કોણ હોય છે તે અમુક રઈ જ જાય છે તે આપણા સ્વાસ્થ્યમાંથી હાનિકારક છે તો તમને ું લાગે છે આ બધું થવાથી આપણા સ્વાસ્થ્ય પર તો ઘણું અસર થઈ જ રહ્યું છે પરંતુ આપણે ભવિષ્યમાં પણ એની કપડી પરિસ્થિતિ ઉપસ્થિત થશે એવું મને લાગી રહ્યું છે તો તમે પર્યાવરણ બચાવવા માટે શું સલાહ આપશો
હા તમારી વાત તો સાચી છે કે આવી નાની નાની ભૂલોના કારણે આપણે ઝીલી રહ્યા છીએ પરંતુ મને એવું લાગે છે કે પર્યાવરણને બચાવવા માટે આરોગ્ય અને તેમની સ્વચ્છ તેની આજુબાજુ સ્વચ્છતા રાખવી અને પેટ પૌધોને કાપવુંનું જોઈએ તેમને પાણી આપવી જોઈએ અને તેમની જીવનશૈલી વધારે કરવા માટે હું તો કહું છું કે વર્ષમાં કે મહિનોમાં એક એક છોડ ત્યોહાર દરેક જગ્યા ના કો છોડું પડે છે જેના રોપો. પડે છે જે તે. અ આપણે. અ સારો અને શુદ્ધ શ્વાસ લઈ શકીએ છીએ જેના કારણે પ્રદુષણ થાય અને વૃક્ષો વૃક્ષો પર્યાવરણ. માટે ખૂબ જ મહત્વના છે તે હવા શુદ્ધ કરે છે આજથી વધુ વૃક્ષ રોપણ કરવું એ આપણા જીવનને સંતુલિત કરે છે હું તો જેવી શાળા છે કે કોલેજમાં વૃક્ષ વૃક્ષ દિવસે. ગણવામાં આવે છે પરંતુ એ લોકો એ મહિના મહિનામાં એક એક છોડતો રોપવું એ તો સારું છે ગણવામાં આવે છે ને અને હું તો કહું છું. કે પ્લાસ્ટિક નો ઉપયોગ. ગ જ્યાં સુધી બને ત્યાં સુધી ઓછો જ કરો. તે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે કારણ કે પ્લાસ્ટિક એ એવી પ્રક્રિયા છે જે નાષ્ટ નથી થતી તે વર્ષો સુધી ચાલતી રહે છે અને જાહેર ઈતરે. કચરો ન ફેંકવો જોઈએ જેના કારણે અસ્વચ્છતા જાળવાની જ અસ્વચ્છતા રહે છે અને જો આપણે સ્વચ્છતા ન રાખીએ તો આપણે જ આપણે જ બીમાર પડીશું જેના કારણે સ્વચ્છ ઉઊર્જાનો ઉપયોગ. કરવો જોઈએ અને સોલર અને પાવરનો ઉર્જા સારો વિકલ્પ છે અને વાહનનો ઉપયોગ એ ઓછો કરવો જોઈએ આથી હવા પ્રદુષણ ઘટે છે હું તો કહું તો વાહનના બદલે ઘણા લોકો સાય. કલ લઈને ફરઈએ જેથી હવામાં થ તો પ્રદૂષણ અટકાવે છે ઘોંઘાટ અટકાવે છે અને આવી નાની નાની ભૂલોના કારણે આપણે જ પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ પછી. અમને જ ખબર નહીં પડે છે કે આ પર્યાવરણને કેવી રીતે બચાવીશું મારા મતે તો એવું કરવું જોઈએ કે પાણીનો બચત પણ પર્યાવરણ માટે જરૂરી છે કુદરતી સંસાધનોનો બચાવ જોઈએ જો. પાણીનો બચત આપણે નહીં કરશું તો પર્યાવરણને કેવી રીતે પાણી મળશે અને તો વરસાદે જ કુદરતી વરસાદના કારણે તો પર્યાવરણનો ચાર મહિના તો એ ભરપૂર પાણી મળે છે હું તો કહું તો વરસાદના જે પાણી આવે છે ને. તેને રોકીને રાખું અને પર્યાવરણમાં છાંટો કરવાનો અને મને તો એવું લાગે છે કે સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લે છે પરંતુ લોકો સહકાર પણ જરૂરી તો ઘણું જોઈએ ને જો એક. કેલા વ્યક્તિ ક્યાં સુધી બોલી શકે બધા ગામડા લોકોએ મળીને બોલવું તો ખૂબ જ સારું ગણવામાં આવે છે અને બાળકોમાં તો હું તો કહું પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા એ ખૂબ જ જરૂરી અને એક ખૂબ જ સંતુલિત. જો સ્વ પ્રદુષણ પણ નુકસાનકારક છે વધુ અવાજથી તણાવ થાય છે અને પર પર્યાવરણ ન રક્ષણ દરેકની જવાબદારી છે અને નાના પ્રયત્નો પણ મહત્વ પણ મહ. બને છે હું તો અંતમાં જ એવું કહી શકી કે પર્યાવરણનું સંરક્ષણ ખુબ જ જરૂરી છે પરંતુ પ્રદુષણ ઘટાડો દરેક ન ફરજ છે એક જ વ્યક્તિ ક્યાં સુધી બોલી શકે એની ઉપર તમારું શું કેવું છે.
હા. તમારી વાત તો સાચી જ છે કારણ કે આપણો બી સહકાર ખૂબ જ જરૂરી છે પર્યાવરણ બચાવવા માટે અને આપણી સરકાર પણ ઘણી બધી જાગૃત છે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તો આપણે આપણો અને સરકારનો. થશે સાથે મળશે તો આપણે આપણા પર્યાવરણને પ્રદુષણ મુક્ત તો બનાવી શકીશું અ તમારી સાથે પર્યાવરણ અને પ્રદુષણ વિષ પર વાત કરીને મને. ખુબ ઘણી બધી જાણકારી મળી છે એ અને આ જાણકારી. આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
તમારો પણ ખૂબ ખૂબ આભાર ઓકે.